હલો.
હલો.
હલો અવાજ આવી રહી છે મારી?
હા અવાજ આવી રહી છે. શું કરી રહ્યા છો ભાઈબંધ?
કાઈ ની બસ બેસી રહેલા સે. કેમ છો તમે બધા ઘરના બધા સારા તો સે ને?
હા એકદમ સારા છે. હાલમાં હું છે કે આ જે પ્રદુષણ થઈ રહ્યું છે તેના વિશે ફોન કરવા માટે જ તમને તમે મારા પર ફોન કર્યો હશે એવું મને લાગી રહ્યું છે કારણ કે હાલમાં શું છે કે પ્રદુષણ એટલું બધું થઈ રહ્યું છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં પણ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આપડે કસે ફરવા માટે પણ ગયા હોય ત્યાં પણ હમણાં જોવા જઈએ તો ઘણું બધું પ્લાસ્ટિક નું પ્રદુષણ થઈ રહ્યું છે. એ બધું પ્રદુષણ જે થઈ રહ્યું છે તેના વિશે તમે ફોન કર્યા હશે એવું મને લાગે છે. તમે પ્રદુષણ વિશે વાત કરવા માટે જ ફોન કર્યો હ
એના વિશે જ વાત કરવા માટે જ ફોન કર્યો હશે ને મને, હા, હા ભાઈ. કારણ કે આ આજકાલમાં પ્રદુષણ વધવાથી અમારી ઘરના બધા ખૂબ જ વધારે માંદા પડી રહ્યા છે જેથી કરીને હું તમને પ્રદુષણની વાત કરવા માટે જ વાત અહ ફોન કર્યો સે કારણ કે આ પ્રદુષણ એ એટલું બધું અમારા ગામમાં તો વધી ગયું છે ને કે તેના વિશે અમે તમને ચેતવણી આપવા માટે પેલા તો ફોન કર્યો કારણ કે અમારા ગામમાં બધા લોકો ગમે ત્યા કચરો ફેંકી દેતા હોય છે, અને સ્વચ્છતા નો એટલો ધ્યાન રાખતા નથી જેથી કરીને શું કે બોવ ઘણું બધું પ્રદુષણ વધી ગયું છે અને આપણે આ નાની-નાની બાબતોને ધ્યાનમાં નથી લેતા જેથી કરીને પ્રદુષણ ધીરે ધીરે કરીને ખુબ જ વધી ગયું છે. તો અમે એ સલાહ તમને આપવા માટે ફોન કર્યો કે તમે તમારા ગામમાં પણ થોડીક ચોકસાઈ રાખજો કારણ કે અમારા ગામમાં તો નબળાઈ ખૂબ જ વધી ગઈ છે. પરંતુ તમારા ગામને તમે હમણાં પણ બચાવી શકો છો અને તમે તમારા ગામના લોકોને જણાવશો કે અમારા ગામમાં કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, તો તમારા ગામના થોડાક સજાગ થશે તે માટે મેં તમને ફોન કર્યો છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને અમારા ગામમાં શું છે કે પ્રદુ પ્રમાણ વધ્યું તું ત્યારે એક બનાવ એવો બન્યો હતો કે પાણી નું પ્રદુષણ ખુબ જ વધી ગયું હતું અને ચોમાસાની ઋટુ હતી. એટલે પાણીનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નઈ હતી. એટલે જે અમારાથી ગટેર પસાર થાય છે, ત્યાંનું પાણી નિ નકામી જ હોય. એટલે ત્યાં શું છે કે ઘણા બધા મચ્છરો પાક્યા, અને બીજા કોણ જીવ જંતુ અપાય કે. જેના કારણે એ મચ્છરો અમને કઢ્યા. એની પછી અમારે ત્યાં. હમણાં બર્ડ ફ્લુ ટાઈ અ ટાઈફોઈડ, પછી હાથી પગ, એમ ઘણા બધા રોગોનો શિકાર થયા બધા વ્યક્તિ. અને અમારે સારવાર માટે ખુબ જ મહેનત કરવી પડી. ત્યારે જો આમ ગમે એમ કરીને સારા થયા. એટલે અમે એમ જોવા જઈએ તો પછી આ સરકારને માગણી કરી અને સાફ સફાઈ તો કરવી છે. અમારે ત્યાં એટલે આમ તો સારો છે. પરંતુ આપણે જેમ બને એમ પ્રદુષણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને મને જ્યાં સુધી ખબર છે કે. તમે શું છે ખેતી કરી રહ્યા છો. તો ખેતીમાં પણ પ્રદુષણ આમ અસર તો કરતી હશે ને. તેના વિશે થોડું ઘણું તમે જણાવશો મને?
હા ભાઈ, આ પ્રદુષણના કારણે પહેલા શું કે અમારે ખૂબ જ સારી રીતના ખેતી થતી હતી. અને અમારે જે કેરી ના જે જાડવા અમે રોપેલા છે. તો તેમાં ખુબ જ સારી રીતના મોરને એવુ આવી જતો હતો. પરંતુ હાલમાં શું થયું છે કે આ પ્રદુષણ અને ફેક્ટરીઓના જે ધુમાડા ખૂબ જ વધારે નીકળી રહ્યા છે જેથી કરીને સૂર્યના પ્રકાશ સરખેરીતના પહોંચી શકતો નથી. અને, અને તેના લીધે શું થયું છે કે. પ્રદૂષણના કારણે તે અ મોરુ ફૂટવાનો હવે રહી ગયો છે. અને તેના લીધે શું કે ફુ ફુટતા જ નથી અને તેથી મોર ખૂબ જ ઓછો લાગે છે. અને જેથી કરીને આ ફળ પણ ખૂબ જ ઓછા આવે છે. તેથી ખેતી ઉપર પ્રદુષણની પહેલી અસર થાય છે. અને જો આપણે પ્રદુષણ અટકાવવું હોય તો પહેલા તો આપડે, આપડે જ ઝાડ રોપવું પડે. અને કેટલીક એવી બાબતોનું ધ્યાન રાખવું પડે. કારણ કે પ્રદુષણ એમને એમ અટકી જવાનું નથી. અને આ કેટલા વર્ષોથી આપણે પ્રદુષણ કરી રહ્યા છે. જેમ કે આપણે રોજે કેઠે પણ સાંભે જવું હોય, જેમ કે દુકાને જ આપણે જવું હોય, તે આપડી ઘરના નજીક જ કેમની હોય તો પણ આપડે ગાડી લઈને જઈએ છીએ. અને આપડે ચાલતા જતા નથી કશે બી. આ બધી મેન્ટેલિટી બધામાં ખૂબ જ ખરાબ આવી ગઈ છે કે. થોડીક જગ્યાએ પણ જવાનું હોય તો બધા હવે ચાલવાનું છોડીને ગાડીનો જ ઉપયોગ કરતા હોય છે. અને ગાડીનો ઉપયોગ કરવાથી એક તો શું થાય કે આપણે મતલબમાં એકદમ લેઝી પણ થઈ જાય. અને ગાડીનો ઉપયોગ કરવાથી પ્રદુષણ વધે. અને આપડા શરીરને પણ તે ખુબ જ ખરાબ નુકસાન થાય. જો આપણે પોતે ચાલીને જશું થોડીક આપણે નજીક જ જવાનું હોય તો. આ પ્રદુષણ પણ ઓછું થ તે અને આપડે એક્સરસાઇઝ પણ થઈ જશે. તો આપડે આ બધી વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેથી કરીને આપણે એક્સરસાઇઝ ધ્યાન થઈ જાય. અને આપણને શરીર ખુબ જ સારું રઇ અને આપ તેથી આપણે પ્રદુષણ ને પણ અટકાવી શકીએ. અને આપણા શરીર ને પણ બચાવી શકીએ. તે એવી કેટલીક બાબતોને આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણને શું લાગે કે ભાઈ આટો એટલી નાલલી વાત છે. એનાથી શું થશે? પરંતુ આગળ જતા આજ બધી બાબતો આપણને ખુબ જ વધારે નડવાની છે. જો આપણે હમણાંથી સજાગ નહી થશો તો આગળ જતા આપણને ખુબ જ વધારે તકલીફ થશે.
હા, તમારી વાત એકદમ સાચી છે. પરંતુ જોવા જઈએ તો પ્રદુષણ તો આજે બધા જ જોવા મળી રહ્યા છે. કારણ કે આપણો દેશ શું છે એ વિકસિત થઈ રહ્યો છે. અને જેમ, જેમ વિકાસ થશે તેમ તેમ પ્રદુષણ થવાનું છે. એ તો સંભવ છે. અને સાથે, સાથે સરકારે આ ઘણા બધા પ્રદુષણ નિળવા માટે યોજના પણ બનાવેલ છે. જેમ કે સ્વચ્છતા પ્રભુતા આપડે હંમેશા સ્વચ્છ રહેવું જોઈએ આપણા ઘર આજુબાજુ કચરો ફેંકવો નહી જોઈએ. આપડે આપ‌ળુ શરીરને પણ સ્વચ્છ રાખવું જોઈએ. તે માટે આપણે સવાર ઉઠીને વહેલું સવાર નાહવું જોઈએ, બ્રશ કરવુ જોઈએ, અને શારીરિક આપે જે ક્રિયા છે તે રોજ ના ક્રિયા છે કરવી જોઈએ અને સવારે ઉઠીની કસરત કરવી જોઈએ અને જેમ બને વૃક્ષો વાવા જોઈએ એમ ઘણી બધી સરકારે સહાય, જે સહાય છે તે તો બહાર પાડી છે. અને આપણને જોવા પણ મળે છે. પરંતુ હાલમાં જે આપણા દેશના અમુક વિસ્તારો છે ત્યાં અમુક કારણોસર જે રાજકીય કારણો કે પછી કરણ નુસાર ત્યાં અમુક કામકાજ બંધ પડેલા હોય છે. અથવા તો પ્રદુષણનો જે કચરાનો નિકાલ કરવાનો હોય છે તેની જગ્યા પર ગમે તેમ કચરો ફેંકી દેવામાં આવે છે. એના કારણે ઘણું બધું નુકસાન થાય છે. વચ્ચે તો સરકારશ્રી એવી પણ આમ યોજના કરેલી હતી કે તેમાં કોઈ કચરો નાખ્તા કે પછી આ ગમેતેમ, ગમેટ્યા થૂકતા. આ પાન મસાલા ખાયને એ જોવા મળે તો તેમને દંડ પણ થવાનો હતો. એમ ઘણી બધી યોજના પણ કાઢી હતી. જેના કારણે અમુક લોકો પણ માનસિક અસર થઈ હતી. અને કેટલાક લોકો એના કારણોસર ગુટકા અને જે ગંંદા પ્રોડક્ટો છે. તે ખાવાનું બ પણ કરી દીધું હતું એટલે મને ગમી પણ હતી પરંતુ એનો જે લાંબા ગાળે પછી એ, એ યોજના ઉપર સરકારે બહુ ધ્યાન નહી આપ્યું કારણ કે પછી આપડા દેશમાં જે યુદ્ધો થવા માંડ્યા અને એના પર ધ્યાન ગયું એટલે જે ફાઈન લેવામાં આવત હતું એ ફાઈન માં ઘટાડો કરી દેવામાં આવ્યો. અને બુ જો થાય એટલે હાલમાં તો ગમે ત્યાં કચરો ફેકે છે. અને લોકો બીમાર પણ વધારે પડે છે અને મને યાદ છે ત્યાં આ, જે આ ગંદગીના કારણે એક વાયરસ આવ્યો હતો જેનું નામ કોરોના હતું તો એના વિશે અમાર બાજુ તો ઘણી બધી અસર થાય છે. પરંતુ તમારા બાજુ કેવું હતું તમે થોડું ઘણું મને જણોસો? કોરોના વિશે કઈ કહો ને તમારી કેવી ઇફેક્ટ કરી? તમારા બાળકો અને પછી જે તમારા આજુબાજુના જે ડોક્ટરો હોય છે, તેમને કેવી ફરજ બજાવેલી? બાળકો એજ્યુકેશન, એટલે શિક્ષણ કેવી રીતે મેળવેલું? ઓનલાઈન માધ્યમ દ્વારા મેળવેલું અને તમે પછી એનો નિકાલ માટે કેવી વ્યવસ્થા કરેલી? કસરત ને એવું કરેલું એ બધી બાબતો તમે કરેલી હશે, તો એના વિશે મને થોડું ઘણું જણાવશો?
હા, જયારે કોરોના આવેલું હતું ને, તો ત્યારે અમે પણ ખુબ જ ડરી ગયા હતા અને ઘરે જ બધા રહેતા હતા, જેથી કરીને ત્યારે શું થયું કે મતલબ સ્વચ્છતા બાબત ઉપર અમે ખૂબ જ વધારે ધ્યાન આપ્યું, કારણ કે ત્યારે શું કોરોના ફેલાતો હતો તો પેલા તો અમે માસ્ક પહેરતા હતા અને બધાથી દૂરી બનાવી રાખતા હતા અને કશે પણ ત્યારે ફરવા જવા પર પ્રતિબંધ હતુ, જેથી કરીને શું થયું કે પ્રતિબંધ થવાથી આપડી જે કોઈ, કોઈ પણ જગ્યાએ ગાડીનેું એવું ન લઈ જઈ શકીએ, જેથી કરીને જે ગાડીમાંથી જે પ્રદુષણ થતું હતું. ધુમાડોને એનું નીકળવાનું તો એ પ્રદુષણ ખુબજ ઓછું થઈ ગયું અને જેટલી પણ ફેક્ટરીઓ ચાલતી હતી એ બધી, બંધ ફેક્ટરીઓ કરવા પડી અને ફેક્ટરીઓ બંધ કરવાથી, જે ફેક્ટરીઓમાંથી જે ધુમાડો નીકળતા હતા તો એ પણ મતલબમાં બંધ થઈ ગયું, જેથી કરીને ખુબ જ સારું પડ્યું અહ આપણા ઓઝોન લેયર માટે, કારણકે જે આપણી ઓઝોન લેયર છે, જે પૃથ્વીના ઉપર આવેલી છે, તો તે ઓઝોન લેયરમાં શું હોય કે, પ્રદુષણના કારણે છે ને જે કાણા પડી ગયા હતા, પરંતુ હવે પ્રદુષણ ખુબજ અટકી ગયું હતું એક વર્ષ માટે તો ત્યારે શું કે ઓઝોન લેયર માં તે સુધારા થવા લાગ્યા હતા. જેથી કરીને સુરજની રોશની એકદમ આપડા પર પડતી બંધ થઈ ગઈ હતી અને ત્યારે ગરમીનો પ્રભાવ પણ ખુબ જ ઓછો થઈ ગયો હતો. પરંતુ આજના સમયમાં પાછી ઓઝોન લેયરમાં કાણા પડતા થઈ ગયા છે અને ખૂબજ વધારે એવો પ્રદૂષણ થવા માંડી ગયો છે. જેથી તમે કીધું કે આપડો દેશ જેમ, જેમ વિકસિત થશે તેમ તેમ પ્રદુષણનો પ્રભાવ થશે, પરંતુ આપણે બીજા બધા વિકસિત દેશો છે, બહુ બીજા બધા પણ બહુ ઘણા વિકસિત દેશો છે, જ્યાં પ્રદુષણનું પ્રમાણ પણ ઓછુ છે અને તે વિકસિત પણ છે. તો આપણે તે બધી બાબતો પણ ધ્યાન રાખવી જોઈએ અને પોતે આપણે તે હિસાબે ન કર્તવ્ય કરવો જોઈએ, કે કોઈ પણ વસ્તુ જેમકે પ્રદુષણ માટે જે હોય, તો તે આપડે સારી રીતના કરવી જોઈએ, જેમકે કચરો ગમેતા ફેંકવો જોઈએ. આ બધી બાબતો આપણે દેશના નાગરિકો ધ્યાન રાખશે, તો પછી એ પ્રદુષણ ખુબ જ ઓછું થવાનું છે, આપડા દેશમાં.
હા, તમારી વાત એકદમ સાચી છે અને હાલમાં જોવા જઈએ તો સરકારશ્રી મે તમને જણાવી તેમ યોજના બહાર પાડી છે અને સરકાર શ્રી મોટું કદમ એ પણ એ કે હવે બાળકોને શું આપણે નાના હોય ત્યારથી ટ્રેન કરી દેવાના છે, કે કચરાનો કેવી રીતે યોગ્ય નિકાલ કરવાનો અને વૃક્ષ સારોપર કરવાનો, અને એ લોકો નું માન્ડસેટ જે રીતે તૈયાર કરવાનું છે, કે ભવિષ્યમાં એ લોકો મોટા થાય, તો પણ એ લોકોને જાણાવવું નહી પડે કે એ લોકો જયારે એજ્યુકેટેડ એટલે કે જે ડિગ્રી હોય કોઈ પણ કોઈ પણ ફિલ્ડમાં ડિગ્રી પ્રાપ્ત કરે પછી એ લોકો ના કોઈ વ્યક્તિઓ દ્વારા કે પછી આપડે ન્યુઝ પર એવું નહી બતાવવું પડે કે કચરો ક્યાં નાખવા જોઈએ અને આપણે શારીરિક ક્રિયા કઈ જગ્યા કરવી જોઈએ. ગમે ત્યાં થૂંકવું, એ બધું એ બધું એ લોકોને જ્ઞાન હોવું જોઈએ, કારણ કે એ બધી નાની વાત છે, કોમન સેન્સ ની વાત છે, એ બધાને ખબર હોવી જોઈએ. આપડે પણ કસે ફરવા ગયા હોય તો એ લોકો ગમેટ્યા કચરો ફેંકી દેતા હોય છે. આપણે તેમને વળવાનું નથી કચરો ખાલી એ લોકોને સમજાવવાનું છે કે. તમે જો આજે અહી કચરો ફેંકશો તો પછી આ જગ્યા તમને પણ ફરવા લાયક નહી રહેશે. કારણ કે અહીંયા પ્રદુષણને કારણે પછી જે લોકો આવે છે. બહારના વ્યક્તિ ફરવા આવે છે. એ લોકો શું શીખ લઈને જશે આપડા પરથી. કે ભારતના લોકો આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના લોકો આવા છે. ગમે ત્યાં કચર ફેંકી દે છે. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે. પ્રદુષણ એ આપણા દેશને એક આબરૂું જેવું છે. અને એને આપણે બગાડશું તો આપને જ નુકસાન કરવાવાનું છે. કારણ કે એ વિદેશમાં જઈને એ આજુ, બાજુના સાથે વાત કરશે અને આપણા દેશની આમ થોડાક ખોટી રેપ્યુટેશન પર છે. એટલે આપણેે સમજી વિચારીને પ્રદૂષણ કરવું જોઈએ. અને પ્રદૂષણ નિવારવાથી ઘણા બધા ફાયદા થાય છે. આપડું શરીર પણ સ્વસ્થ રહે છે. અને કુદરતી સૌંદર્ય એટલે કે નજારાઓ પણ એકદમ મસ્ત જોવા મળે છે. એકદમ ડુંગરો ઉપર જો ચોમાસાની ઋતુ માતો લીલાછમ થઈ જાય છે. એટલે મને તો ખુબ જ ગમે છે તમે પણ એવું અનુભવ્યું હશે ને કે ફરવા ગયા હોય ત્યા લોકો ગમે તેમ કચરા નુ નિકાલ કરતા હોય એવું.
હા મેં પણ બહુ ઘણી જગ્યા એવું જોયું છે. કે જ્યાં, જ્યાંના લોકો ખુબ જ સારા હોય છે અને પ્રદુષણ પ્રત્યે ખુબ જ જાગૃત હોય છે. જેથી કરીને એવા લોકોની ખુબ જ જરૂર છે. અને આપણે પણ એવા લોકો શીખવા જોઈએ અને આપડા આવા વાળી પેઢીઓને પણ આપણે શીખવવું જોઈએ. કે પ્રદૂષણ ખૂબ જ ઓછું કરે. અને ગમે ત્યાં કચરોને એવું બધું ના ફેકે કે જેથી કરીને આપણો દેશ આગળ વધે. અને પ્રદુષણ ખુબ જ ઓછું થાય. મને તમારી સાથે આ બધી વાત કરીને ખુબ જ વધારે સારું લાગ્યું. તો આપણે પાછા મળીશું આ બધી વાત ડીપથી ચર્ચા કરીશું.
હા ચાલો મળશું.
હા.